હ લો, પછ સંભળાય છે ને?
હા, અવાજ સંભળાય છે કેમ છો તમે? ઘરે બધા મજામાં. તમારું બાળક તમારા સાસુ-સસરા બધા મજામાં છે.
હા, બધા મજામાં છે તમારા ઘરે કેવા છે બધા?
બધા સારા છે મને એક વાત નથી સમજમાં આવતી આજકાલ પાણીની અછત કેમ થાય છે? આ ગરમીની સિઝન જેમ જેમ આવે છે ઉનાળો આવે છે એમ કેમ આપણા અહીંયા પાણી કેમ ઓછું થઈ જાય છે મને એ જ સમજમાં નથી આવતું. જ્યારે કે આપણા વર્ષ આપણા અહિયાં સૌથી વધારે વરસાદ પડે છે આ વર્ષેથી આપણા અહીંયા કેટલું બધું વરસાદ પડ્યો તો કે આપણા અહીંયા આ જેવી ઉનાળોનું સિઝન ચાલુ થાય એવા લોકોના ઘરે, બિલ્ડિંગોમાં જોઈએ આપણે સીટી એરિયામાં જોઈએ તો પાણી ઓન કહે કે હા આજે તો પાણી આવવાનું નથી આટલા કલાક જ પાણી આવવાનું છે એટલે આપણે એમ વિચાર કરવા જોઈએ આટલું બધું જ્યારે છતાં આપણા અહીંયા વરસાદ પડે છે તો આપણને પાણીની અછત કેમ થાય છે કે આપણે એટલું બધું પાણી વાપરતા હશે? શું કેવો?
બિલકુલ સાચું હવે આજકાલ આ પાણીની અછત ઘણી જગ્યાએ જોવા મળે છે હ ગરમી જ એટલી બધી વધી ગઈ છે કે હવે ખબર પડે છે કે પાણીનું મહત્વ કેટલું વધારે છે જયારે તરસ લાગે ને કેવત છે ને જયારે તમને તરસ લાગે ત્યારે જ સમજાય કે હા પાણી વગર જીવન મુશ્કેલ છે હવે અમારા વિસ્તારમાં ગયા અઠવાડિયે જ બે દિવસ પાણી મોડું આવ્યું ત્યારે બધાને મુશ્કેલી પડી ગઈ ને બધે હવે પાણી ઓછું આવે એટલે ઘરનું આખું કામ અટકી જાય રસોઈ કપડા ધોવાનું પછી સફાઈ આ બધું પાણી પર જ તો આધારિત છે એજ નથી ખબર પડતી કારણ કે લોકો જયારે હવે આ કપડાં ધોય છે આ લોકો બહાર બેસીને ધોય છે અમારા પાડોશમાં તો મે જોયું છે કે ટબો ભરી ભરીને પાણી વાપરે છે એટલું બધું પાણી એ લોકો વેસ્ટ કરે છે ત્યારે મને એમ થાય કે જો એ લોકોના ખાલી દસ બાર કપડા હોય ને એના માટે એ લોકો ત્રણ થી ચાર ટપ પાણી ભરી ભરીને ધોય છે ત્યારે એ લોકોને સમજાતું નહી મળે કે કેટલું વપરાશ કરવું જોઈએ તમારા બાર જોડી કપડા માટે તમે લું પાણી જયારે વાપરો છો ત્યારે એ બધું ખોટું વપરાય છે પછી ગાડી ધોવામાં પાણી એ લોકો બે બે ડોલ ભરી ભરીને ધોય છે પછી બીજા બધા કેટલા બધા કામમાં મેં જોયું છે કે પાણી એ લોકો એટલું વેસ્ટ કરે છે કારણ કે એ લોકોને અત્યારે સમજાતા મળે કોઈ વસ્તુ જયારે તમને મળતી હોય ત્યારે તમને માટી જ લાગે છે એ જયારે નહીં મળતી હોય તમને ત્યારે સોનું લાગે છે હવે નથી મળતું પાણી જયારે બે દિવસ નથી આવું ત્યારે તો ટીપો ટીપો બી વિચારીને વાપરે છે કે આટલું તમે નહી તમે વેસ્ટ નહીં કરવો આ પાણી નથી આવવાનું ત્યારે બધા બૂમો પાડે છે કીસો પાડે છે ને લડાઈઓ થાય છે મારા પપ્પા હંમેશા કહેતા હતા કે પેલા લોકો પાણીની વધારે કદર કરતા ઘરમાં પાણી લડફાતું જ ન હતું હવે ઘણી વાર લોકોને નળ ચાલુ રાખીને જ બીજા કામમાં લાગી જાય છે તે હવે તમે જુઓ પાણી નથી તો શું કરવાના?
સાચું સાચું કવો એ જે તમે કહો છો ને કે હવે તો લોકોના ઘર ઘર વોશિંગ મશીન આવ્યા તો વોશિંગ મશીન તો આપણે કે ને કે આપણા કરતા વધારે પાણી પછી યુઝ કરે છે કપડાં ધોવામાં ભલે ચાર જોડી કપડાં હોય કે પછી બાર જોડી કપડાં એ વોશિંગ મશીન તો એટલું જ પાણી લેવાનું છે જે એક જોડીમાં બી લેશે અને બાર જોડીમાં બી લેશે એટલે આમાં વધારે પાણીનો વપરાશ થાય છે પછી આપણે જોઈએ કે લોકો શાવરમાં નવાનું બહુ પસંદ કરે છે તો આપણા અહીંયા તો નહીં પણ સિટી એરિયામાં ગામડામાં તો ઓછું જોવા મળે પણ તમને સિટી એરિયામાં જોશો તો નળ શાવરમાં નાશે નળ ચાલુ રાખીને બધા કામો કરશે પણ એ એમાં એટલું જેનું આપણે એક ગ્લાસ પાણી વપરાતું હોય ત્યાં એ લોકો ટબ ભરીને પાણી વપરા એટલે કેટલું બધું આપણું પાણી નુકસાન થાય છે તો આપણે એને સાચવવું કેવી રીતના મેં છે ને એવું જોયું છે કે રસ્તે એક દિવસે આવતી હતી ને તો એ લોકો જે તળાવ હતા ને તે તળાવ એટલા બધા ઊંડા કરી કર્યું એ ન સમજમાંવું મને તો મને એવું લાગે છે કે આ એ લોકો કદાચ અ આપણે તમારું સું કેવું? હમ હ હમ
હમ સારું સાચું કીધું તમે આ ખુબ સારી ટેવ છે હવે જો અમારા ઘરમાં કેવું કર્યું છે કે અમે નાની નાની નાના નાના પગલા લીધા છે પાણી સાચવવા માટે મારી મમ્મી જો વાસણ ધોવાનું પાણી હોય તો વાસણ ધોઈને પાણી એ ટબમાં ભરી લે છે પછી એ છોડમાં નાખી દે છે કાં તો માટીમાં નાખી દે છે એ કહે છે કે પાણીનો દરેક ટીપો કિંમતી છેને પછી હવે હવે નવે નવું નિયમ અમે લોકો પાડેલું છે કે જેટલું પાણી જોઈએ એટલું જ ગ્લાસમાં લેવ પેલા કેવું હતું કે ગ્લાસમાં પેલા પાણી લઈને અડધું પીને અડધું ફેંકી દઈ તો એ બાકી જે ફેંકી દેવાનું પાણી હતું તે અમે હવે સાચવીએ છે અમારા પાડોશમાં એક કાકા છે તેમણે શું ક્યું ખબર કે વરસાદી પાણી આવે ને ત્યારે એ પાણી એકઠું કરી લે છે એમની વ્યવસ્થા કરી છે એવી રીતે તો વરસાદનું જે પાણી જમીનમાં ઉતરે ને ને પછી ઉપયોગમાં આવે તેવી એમની વ્યવસ્થા કરી રાખેલી છે બીજા કોઈ એવું નથી કરતું આટલું બધું પાણી છે ને બધું એ એ વહી જાય છે ત્યારે એ લોકો જો સાચવી લેતા હોય બધાને પોતપ પોના ઘરે વ્યવસ્થા રાખે તો મને લાગે આ ખુબ જ સરસ વિચાર છે વરસાદી પાણી સાચવવું એ આજના સમયમાં ખૂબ જરૂરી છે કારણ કે જો આ ભૂખભરજળ પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ને વસ્તી વધી રહી છે તો ત્યારે તમે પાણી ક્યાંથી લાવું હવે ઝાડો કપાઈ જતા છે વરસાદનું પાણી અમુક જગ્યાએ તો બહુ જ ઓછું પડે છે ત્યારે આ જ વ્યવસ્થા કરવામાં આવે કે જેટલું પાણી પડડું છે આપણે સંગ્રહ કરી લઈએ તો એ તમને આ સમય કામ લાગે તો ગામમાં કેવી રીતે લોકો કરે તે કુવો હોયને તળાવ પર એ આધાર રાખતા હોય તો પણ હવે શહેરમાં તો બધું નળ ના પાણી પર આવી ગયું છે તો એ લોકોને આ કુવો અને તળાવ ક્યાંથી મળવાનું ત ત્યારે આ પાણી ન સ્ત્રોત સીમિત હોય ને ત્યારે આ વસ્તુ શું કામ લાગે તમને શું કેવું છે તમા
કે પાણી સંગ્રહ કરવાનું વરસાદમાં એ મારા અહીંયા બી મારે એવું જ કર્યું છે મારું જેટલું બી વરસાદનું પાણી આવે છે ને એ સીધું મારા પાછા નીચે જમીનમાં જાય છે એટલે એ જ પાણી મને પાછું શું મળે છે એટલે થોડુંક તો આપડું કેવું કે જમીનનું સત્રનું પાણી નું વધે છે એમ. નહી તો આપડા અહિયાં પીવાનું પાણી સૌથી ઓછું છે અને જે આપણે કહી ને ખારાસ વાળું પાણી એટલું બધું વધતુ જાય છે કે એનાથી આપણને વરસાદમાં કેટલી તકલીફ પડે છે આપણે જોતા હોઈએ છે કે આ જગ્યાએ બાળ આવી ગઈ આ જગ્યાએ બાળ આવી ગઈ એ સેનાથી થાય છે લોકોનું આ બિલ્ડિંગો બની જાય છે બધું ઘર જાય. તો ઘર બનતા છે બિલ્ડિંગો બના છે નવી નવી ઇન્ડસ્ટ્રીઓ બનતી છે એના લીધે શું થાય છે વ્યવસાય વધે છે બધું વધે છે ઘર રહેવાનું સુવિધા વધે છે તમારી પણ પાણીને જવા માટે જગ્યા જ નથી રહેતી આપણે બધી જગ્યામાં બધું સિમેન્ટને એ જ રાખ્યું છે એના લીધે પાણી જમીનમાં પચતું જ નથી એટલે આપણું જે પીવાનું પાણી છે એ વાપરવાનું જે પાણી છે તે ઓછું થતું જાય છે અને ખરાશ વાળું પાણી એના અંદર બી આપણે જોઈએ તો કેમિકલ હોય છે એટલે આપણેે જ્યારે વ સતપડે તમે જોતા હશો કે કેટલું બધું કલરિંગ આપણે રોડ પર જો જોઈએ તો કલરિંગ કલરિંગ પાણી દેખાય એ કેમ થાય છે કે એમાં કેમિકલ હોય છે એટલે એ પાણી આપણાથી તો પીવાતું નથી. જમીનમાં એ પાણી જશે તો જ શુદ્ધ થશે તો આપણા એ પીવા લાયક બનશે. તો તમે જે કીધું ને એ સાચી વાત આ આપણે પાણી સંગ્રહ કરવા હોય તો આપણું વરસાદમાંથી પાણી જે આવે એ આપણે પાછું જમીનમાં પચાવવા જોઈએ. તો આપણું તો આપણને આ ઉનાળામાં આ તકલીફ દૂર થશે. પછી એ જ આવશે હર રોજ તમે જેવું કીધું તમારા અહીંયા બે દિવસ પછી લેટ આવ્યું તો એ તો આપણે હજી આખો ઉનાળો કાઢવાનો છે તો આપણે તો પાણીની રેવાની જ તો આ તમારા હવે તમે આ કરી શકશો.
બિલકુલ બિલકુલ સા ચુ ગયું. તમે આ નાના નાના જો ફેરફાર કરો ને ઘરે તમારા નાના બચ્ચા જયારે શીખે ને તમને જોઈને હવે આ શું કરું જો હવે રસોડામાં હું જાઉં પાણી બચાવું જેમ કે પેલું શાકભાજી ધોવાનું હોય તો પાણી બગાડવાના બદલે હું શું કરું કે એ પાણી સગ્રહ કરી લેને પછી છોડ માં નાખી દઉં છું મારા શાકભાજી ધોયા પછી. તો મારા દીકરા એક દિવસ પૂછ્યું મને કે મમ્મી પાણી કેમ બચાવે છે બીજું પાણી તો આવે જ છે નળમાં ત્યારે મેને સમજાવ્યું કે જો આજે બચાવશું ને નહીં તો આવતી પેઢીને મુશ્કેલી પડશે તને તકલીફ પડશે. ત્યારે પાણી નહીં આવશે ને ત્યારે તને ખબર પડશે એટલે આ પાણી હું વેસ્ટ નહી જવા દઉં. પછી કપડાં ધોતી વખતે પણ મેં અ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે જ ચલાવો એટલે મારો જે ટાંકી ભરાય જાય ત્યારે થોડા કપડાં માટે વારંવાર ચલાવીને તો પાણીનો વ્યર્થ ખર્ચ થાય ને મારો બચ્ચું જયારે આ બધી વસ્તુ જોય છે ને મારા જે નાના નાના ફેરફાર મેં કર્યા છે પેલા હું બી બહુ બગાડ કરતી. ત્યારે મારા બચ્ચા ને ખબર પડે છે ને એ બીજા ચાર ને જઈને સમજાવે છે કે નહીં આપણે નથી બગાડવું, આમ બચાવવું જોઈએ, આપણે આ રીતે વાપરવું જોઈએ. તો મને ત્યારે સંતુષ્ટિ થાય છે કે જો અમારો છોકરો શીખો છે એ બીજા ચાર ને જયારે જઈને કેસે એ લોકો એ લોકોના એમ વર્તાવમાં એ ફેરફાર લાવશે. ત્યારે ધીરે ધીરે કરીને આવી રીતે સંગ્રહ કરાઈ શકાય છે ને ઉપયોગી જે આપડે પાણીનો ખરેખર જે ઉપયોગ કરવો જોઈએ તે રીતે સરખી રીતે કરી શકાય છે. ત્યારે આ નાના ફેરફારથી ઘણું ફરક પડી શકે મને એવું લાગે છે. મારા પાડોશ બેન કેતી હતી કે તે પેલા લોકો પાણી માટે લાંબા અંતરથી લાવતા હય એટલે તેની કિંમત સમજાતી હવે ઘરમાં સરળતાથી મળે છે એટલે લોકો શું કરે એ વેડફી રે છે ત્યારે એ લોકો દૂર દૂર થી માટલામાં પાણી લાવતા ત્યારે કેટલું એ લોકો સમજીને વાપરતા પાણી કેટલી એ લોકોને કિંમત ખબર પડતી. સુવિધા મળી એટલે કદર ઓછી થઈ જાય. પણ પાણી વગર તો જીવન શક્ય જ નથી એ લોક કોને સમજાવવું બહુ જરૂરી છે. એ પોસ્ટર બનાવવાથી કે તમારે કઈ ભાષણ આપવાથી એ લોકો નહી સમજશે એ લોકોને પોતાને આ વસ્તુ ખબર પડે ત્યારે જ એ લોકો અપનાવે કે જીવનમાં શું કરવું જોઈ તો ફરી પાછા મળશું એવા જ કઈ અ ખાસ ટોપિક ઉપર વાત કરવા.
સારું ચાલો આવજો. હને.
હાલો.